બસ મજામાં. તમે કેમ છો.?
અમે પણ મજામાં. અમણાં તો આપણા નવરાત્રની સુઝન ચાલુ થઈ ગઈ છે. તર મહિના નો.
હા! આજે ચૈત્રી નવરાત્રી નું ત્રીજું નોરતું.
હા તમારે ડુંગર પર જવાનું ને એવું થાય પાનેરા નો?
હા હવે વિચાર છે. સાતમ આઠમ માં જઈએ. પણ, ત્યારે ભીડ જ બહુ હોય યાર.
હા પણ, ત્યારે જ મહત્વ છે. એવું કેતા છે બધા કે એવું.
હા એજ ને. પાછું પાનેરા તો આ રહ્યું આપડે, ઘરની નજીક એકદમ અને સવારે વેલા નીકળીએે ને તો, કલાકમાં તો પહોંચી જઈએ ઉપર.
પહોંચી જવાય. તમે કઈ સાઈડ થી જાઓ? એટલે પાનેરા થઈને જાઓ, કે પછી અતુલ માં અંદર આવીને પછી,
ના ના હું તો સીધી પાનેરાથી જ જાઉ.
પેલું, પાનેરા મંડળ આપનું હાલ
હા તે તે હા તે ડોર જેવું છે ને, એની અંદર થી જ અમે ચડવાનું નીકળીયે હા મારા પપ્પા વચ્ચે કેહેતા હતા કે પાછળ થી એક એવો રોડ છે કે, જે અડધો ડુંગર તો આપણને ગાડી પર ચડાવી દે. પછી અડધો જ ખાલી દાદર ચડવાના હતા.
હા એવો નજીક એવાથી આવવાનો અમે તો તેવા જાય.
અચ્છા. પપ્પા પણને ટાઈમ અમે જઈશુ. ત્યારે. અમે એવી એમાંથી જ જઈશું હા તે
ખાલી અડધ આપણે ટેકરો તો આપણે સ્કૂટર પર જ ચડી જાય.
હા તેનેને. અને એમાં શું આપણો ટાઈમ બી બચે અને એકદમ આપડે થાક બી નીચે દાદર ચડીને
થાકી બીની જોઈ ને નાળ નાલા પગથિયાં
હમ.
મેં તો તે બાજુ જોયું ને મને પાનેરા આપનું હાર્દિક સ્વાગત કરે છે એ વાળું તો મેં છે ને ખાલી બહારનું ઉપર ખાલી લખલું તે જ જોયું.
અચ્છા હ એજ ચડવા જઈએને તો બાપા આપડે પછી ઘરે આવીએને તો કઈ કામ જ નહી ગમે ખાઈને હુંઈ જ જઈએ બસ
તો તમે આવે સવારે પહેલા તો તમારે અતુર કંપની છે ને તેનાથી આવવાનું ને અંદર ટેકડા ચડી જવાનું બાઈક પર ને પછી ચાલવાનું તો તમે થાકીવી નહી જય છે.
હમમ અને હમણાં તો પાછા બધા ઉપવાસ બી કરે ને ઉપવાસ આવે તો અડધા અડધા ચ કકર ખાઈ ને પડી બી જાય એવું બધું એ
અમુક તો ખબર ને પેલા ડુંગર પર આવે તો પેલું મંડિયા પર કે શું કે
શું?
મંડિયા પર ચડીને આવે ખબર કેવું.
હા હા અડધા તો ઉપવાસ કરે ને પછી બધું જાતપાત ન પેલું કરે.
હા બધા લોકોની શ્રદ્ધા છે તો માતાજી ની
હા પછી એ લોકો અમુ તો હું એકદમ પાણી ઉપર ઉપવાસ કરે ને હવારે બી ચડે ને હાંજે બી ચડે પાનેરા બોલો અમારા બાજુમાં છે મારો ભાઈ અરે કાકા નો છોકરો હા અમારે કારણ છોકરો પાને ના હવારે બી જાય સાંજે બી થાય જાય. અને પાછું પાણી પર કરે. ખબર નઈ કાંથી આવી જાય, આટલી બધી એનર્જી.
એ તો માતાજી ની શક્તિ છે કે, એ લોકોને. શ્રદ્ધા શક્તિ આપે, પાણી પર એનર્જી.
એમને પાછો તે દિવસે શોખ થાય, પગ બી ની દુઃખે ને એમને બધું હારુ થઈ જાય.
પછી નવ નવરાત્ર પૂરા થાય ને પછી એમ દુખે, એમ શરીર દુઃખેને અશક્ત.
હા, એ તો એવું જ આપડે બે. એક્સરસાઇઝ કરીએ તો પેલા એક બે દિવસ નહીં દુખે, પછી ત્રીજા ચોથા દિવસથી ચાલુ થઈ જાય.
હા, તો પછી ફાવટ આવી જાય શરીર ને.
હમ. અને હમણાં તો પાછી આઠમ નું મહત્વ અને પાછી. શું હમણાં ચૈત્ર નિવરાત્રી છે ને, તો અમારા ઘરે તો આખું મંદિર ડેકોરેશન કર્યું મેં આ વખતે તો.
તમારી ઘરની અંદર.
હા, અમારા ઘરે મસ્ત મોટું મંદિર છે એને મેં આખું ડેકોરેટ કર્યું. સવારે મમ્મી એ મંદિર આખું ધોયું, ભગવાનને નવડાવ્યા, નવા કપડાં પહેરાવ્યા, ચુંદડી. પછી મેં નવી લાઈટ નાખી મંદિર માં, પછી નવા ફ્લાવર્સ ને બધા માળા ને એવું બધું લઈ આવ્યા, પછી ભગવાન ને ચડાવ્યું. મેં બધા ભગવાન ને ચાંદલા બી કર્યા, તને ખબર
અચ્છા, તમારે ભગવાન એટલે મૂર્તિ છે બધી કે પણ ફોટા છે?
એટલે અમુક ફોટા પણ છે, અમુક મૂર્તિ પણ છે એવી.
અચ્છા.
હમ.
તો આરતી તમે કરતા હશો ને રોજના?
હા, એટલે અમે રોજ સાંજે આરતી કરી. અમે સાંજે આરતી પણ. કરી અને સ્તુતિ પણ કરી, પણ પ્રસાદી ધરાવીએ રોજ નવી નવી.
હા, પ્રસાદ પછી બનાવીએ છીએ, પછી જો અમે તમે લોકો ખાઈ રહી.
હા, અમારી બિલ્ડિંગમાં બધા નાના- મોટા. બધા નિયતિને ફ્રેન્ડસ લોકો બધા આવે, નાના નાના છોકરા લોકો. પછી હાથે કોઈ ઘંટડી વગ વગાડે, કોઈ થાળી ને ચમચી થી વગાડે, પછી બધા આરતી કરવા બેહી જાય, બોલ પછી બધા મસ્ત પરસાદી ખાય ને કોઈને. બ રમતા નહી આવડે તો એ બી વગાડી ને રમ્યા કરે, બચારા.
તો સામા ગરબા ગરબા ગાય ગાયને તમે લોકો રમે કે પછી બીજે મૂકી દઈશ.
નઈ, નહીં, અમે એવું નહી, અમે. ઘરે છે ને બ્લુટૂથ થી કનેક્ટ કરી ને પછી વગાડી, અમારા ઘરે છે.
હા, પેલા બે તારી વાળા સાદાગર મા હમણાં.
હા, સાદા જ રમીએ, બધાને આવડે. એ નાના છોકરા તો હું રમવા યાર આપડણે જોતા જ રહી જઈએ.
હા, એ તો બધા બઉ દોડી આવ્યા, બધું. બધાને બહુ આવડે.
હ.
ઘરવાળી પાછા બે ત્રણ તાળી વાળા ને બધા જાગજાત ના આવે.
હા અને ગરબા રમવામાં બહુ મજા આવે આ વખતે સૌથી વધારે દોડિયામાં છે.
એના કરતા બી તો વાત. કરી ને તો આપડે પાનેરા ડુંગર પર ચંદ્રિકા માતા ના મંદિર જે ગરબા ગવાય ને. રાત સાંજે. તેમાં બહુ મજા આવે એકદમ એનર્જી આવી જાય એટલા બધા ગરવા ગાય ને.
હે મેં તો કોઈ દિવસ. તે ગરબાનો લાભ નથી લીધો પાનેરા ડુંગરમાં.
તો તમે સવારે છેતા સ હોય ને.
કરીને એટલે.
સાંજે જાય ને તો પછી ઘરબ કરે ને પછી કઈ ગરબની એવું સ્ટાર્ટ કરે લોકો.
અચ્છા.
હા.
હ પાછા ભક્તો બધા ભગવાન માં લીન થઈને મસ્ત કરતા હે ગરા.
સ્પેશિયલ ગરબા ગાવા માટે બી રોકાય બધા. ડુંગા પર તો પાછા બધા બેસીને ભી ખાય હ ને
હા યાર એ તો મેઈન છે ડુંગર ઉપર ચડીએ ને તારે કઈ ખાઈ નહી તો મજા જ નહી મળે.
તમેાથી પેલા એને ખાઈ કે ઘરે થી લઈ જાય મમરાને.
હા પેલા અમે બઉ મોટી. ટુ કુટુંબ હતું ને તો અમે લઈ જતા હતા પછી બધા ધીમે ધીમે ડીવાઈડ થઈ ગયા હતા હવે અમે ત્યાંથી જ લઈ ને પછી ખાઈ લઈએ. પણ આમાં આપડે ઘરે ઘરેથી લઈ જાય ને તો બી અલગ મજા છે પેપર ને બધું પેકિંગ કરવાનું બધાને આપવાનું હાથે ખાવાનું મિક્સ કરવાનું
પણ ત્યાં તો આપડે ત્યાંથી જ આપ આપડણે જઈએ ને તો મોંઘવું પડે આપડણે કેટલાની છે વીસ તો ત્રીસ ચાલીસ રૂપિયાની રોપ આપે
હા એના કરતા તો ત્રીસ ચાલીસ રૂપિયા ના તો આપણે મમરાની ને આખો ડબબો ભરીનેતા જઈ શકીયએ.
જો આપે પાંચ રૂપિયાને પેલા બાલાજી ને મમરા લે તેમાં તો સેવ તો આવે જ પાછું મને ચા જાયવાય. ના કાર ક તું તો એટલું બધું થઈ જાય. વીસ રૂપિયામાં તો આખી બેલ બની છે દસ રૂપિયામાં નહી હા ચાલીસ રૂપિયામાં તો આખું પેલો ખાઈ દે. તમા લોકો હ
હમ એમને બી એટલું તો થતું હશે. પણ એ લોકો આઈ થિંક ડુંગર ચઢીને ઉપર વેચે છેે ને એટલે ભાવ વધારે હશે.
હા નહીં તો એ લોકો ક્યારના ઉપર ખલા હોય
હા એમને બી એમની મહેનત ના કાઢવા પડે ને
અમને તો પાછી ખબર નને પરમ દેશે કે વાવાઝોડું આવ્યું તો બધા દુકાન તો ઉડી ગઈ હશે
હય હાય હવે ડુંગર ઉપર તો વધારે પવન ફૂક ને એટલે છાપરા એવું બધું તો ઘાયો ઘા ઉડી જ જાય ને.
એ તો હવે મને નહી ખરું રડી ગયું કે શું થયું પણ
હવે હા રાત્રે હા અમારે ત્યાં પણ એક તો પાછી ચૈત્ર નવરાત્રી અને એકદમ ફૂલ પવન બધી બાજુથી એમ પેલું અલગ જ એક ધ્વનિ ઉત્પન્ન થતી હતી
હા
હું અને આ વખતે તો બહુ ઉત્સાહ છે અમારા ઘરે બધાને મારી નાની બેન પણ હમણાં તો ભગવાનમાં બહુ લાગી ગઈ
હા નરસો આવે ને છે હા અમારે અહીંયા બી સારું ચાલું
હા
પણ ઉગા પણ મજા જે આવે ને આરતીની ને
હું
શ બો
હા અમુક મારી ફ્રેન્ડ લોકો તો એમ જ કે કે ડુંગર ઉપર ભગવાન ની આરતી ન તો લાભ મળે પણ હથે હાથે હારામાં હારા ફોટા ભી પડી જાય
હા આઠો માં તો બહ બધી થાય
કેવું મસ્ત એમ અ હિલ સ્ટેશન જેવું છેમ કે ત્યાં હવા પણ મસ્ત આવે ભગવાનના પણ દર્શન થાય અને ફોટા પણ સારા આવે અને બધી રીતે એમ સારું છે એમ
અમરા સારા આખું ઘરેલું ઘરેનુંું હશે
હા હમણાં તો નવે નવ દિવસ એમાં બી સાતમ આઠમમાં તો બધા કીડી મકોડાની જેમ ઉપર ચડતા હોય બોલે
પાવ ગરમાં બી પાછી આપડ એટલે બધાને બહુ જતા હશે
અરે હા રાજકોટમાં પણ પેલું ચોટીલા ન ડુંગર કેટલા છસો સાતસો ઉપર દાદરા છે તોય પણ એટલી પબ્લિક હા
હ
હા પાવગુટ
અચ્છા હ તો ચોટીલા પણ નથી ગયો છું લ્ટ ટ્યા લ
હમ હ પાવાગઢ નથી ગઈ.
હા.
અમારે અમારી બાજુમાં મંદિર છેને. ત્યાં તો એક બસ ઉપડવાની છે બધા ડુંગર માતાજી ના ફરવા લઈ. જેું.
હા.
રકમ આપડે ભરવાની હોય બાકી તો એ લોકો લઈ જાય.
તો કેટલા દિવસનો પ્રવાસ છે. તે.
હા એગલા પાંચેક દિવસ નોનેવો હોય. કઈ નઈ આપણે નેક્સ્ટ ટાઈમ. તમને જણાવીશ.
હા જણાવીશ હું.
હ. સારું તો આપડે મળીએ પછી.
હા કોલેજમાં હવે આપણે મળીએ કોમ્પ્યુટર ક્લાસમાં એક્ઝામ પતે પછી.
હા, એક્ઝામ પછી મલીએે.
હ તમારે હમણાં રજા છે મેમે એને આપેલી
હા હમણાં મેં એમને રજા આપી છે અમણે. વાંચવાની રજા આપી છે હા. અને નવરાત્રી પણ સ્ટાર્ટ થઈ ગઈ અને એક્ઝામ પણ હવે પતવા આવી એટલે વાંધો નહીં.
હા વાંધો નહી ચાલો તો તમારા સાથે વાત કરીને મને ખુબ આનંદ હલો.
હા મને પણ.
થેન્ક યુ.
કમ.